હેલો બસ બેઠા તા. શું કામ હતું? હા નવરાત્રી હાલ તો.
તો એક ઓર્ડર આવ્વો તો ઘર બનાવુશે અમારે.
ઓર્ડર આપો.
હા.
એને બડાવું
અમારે બનાવશે, એટલે તળિયું ને પેલો પાયો. બધુંય હજુ હવે કરવાનું છે. એટલે તમારો ઓર્ડર હાલો હશે તમે શું શું કરી રહયા છો કેટલો ભાવ અને બધું એમ જણાવો
તમારે ઘર છેક ખાઈ એ જ બનાવાનું છે
ના હજી પાયા ખોદવાના બાકી. બધું તમારે જ કરવાનું.
ખેતર માં કે ખેતરમાં બનાવવાનું કે.
હા હા ખેતરમાં.
તમારી જેમ
શું કહો હા તો મારી જ જમીન છે.
અચ્છા. કેટલા ઘર બનાવા છે.
બે રૂમ બનાવવાવ છે. એક બનાવાની છે સાડસ બાથરૂમ ને રસોડું અને આ પણ આગળ થોડું ક જ્યા કે ઓગણું બનાવવાનું પઈ કોરે મોરે કોટ લઈ લેવાનું હમજીયા ફીસ લઈ લેવાની આમ.
એ ભૂતભવન ભાવ કહું તમારું હડર રાખવું આલવું હે
ના ના ઊંચે કાલવ
દીખવાનાય ભાવ કઈ દો
કઈ છે
હાર આજના ડેબુ છે ને આજ નુ ડેબુ આવે ને જાણવાનું અને ફલાસ ના હાલવો એક એક કે બહુ ચડાવવાળો એના આજુબાજુ પલસ્થ ઓગણી રૂપિયા
એવું એમ તમે આવે રીતે કમરા
એટલે બોલ તેથી એવી ગ્રાહકને મળતી હોય એવી રીતે જેમ કે ગ્રાહકને હુંચક ખાવુ હોય તો હુંચકે રાખી એ
હમ
ગમે એમ રાખીએ
બરાબર ના ના અમારે તો ઉચેક જ ચાલુ છે અમારે કોઈ કટલા કરવા નહી બધું તમારે કરી નાખવાનું સમજીયા અમે નવરા નહી એટલે
ના બરોબર બરોબર તમે ભી ધંધો કરો શો
હું કામ કરુ છું તમામરે શું કામ હતું
એટલે તમે નવરા નઈ એટલે મે પૂછું ધંધો તો હશે ને તમારે કઈક
એન્જનીયર
અચ્છા અચ્છા ત અમદાવાદમાં રહેતા હસો ને!
હા બાર જ રહ્યો છ હાલ દુબઈ છું થોડ કામ થી આવ્યા તો એકસો ફેર બનાવવાનું હતું.
તમે અચ્છા તો તમે રોડ ઉપરથી માગ
હે?
તમે રોડ ઉપરથી માંગતા હશો ને ઓલું પ્લેસમેન્ટ.
ના અમારે તમારે જેવું નહિ હોતું અમારે તો કંપની લેવા આવે અમે
એવું એમ રોડ ઉપરથી?
ના મારે એવું પણ નથી હોતું. તમે લગભગ જાણીતા જ લાગો છો તમને રોડ પરથી જ મળે છે?
ના ના અમારે તમે જેમ ફોન કરે એવી રીતે ફોન આવે લોકોના.
હા એ તો મેં જ ભૂલથી કરી દીધો લાગે.
ના ના બરોબર હવે તમારે કેવા ઘર બનાવા છે નવ ડિઝાઇન વાળા ઘર બનાવા છે કે નોર્મલ?
નોર્મલ વોર્મલ કઈ ન એકમ એવા બનાવાના ને કે તમે કદી ના જોયો હ એમ.
અચછા એવું એમ?
હા. જાપાનમાં હોય ને એવ ઘર બનાવા છે અમારે.
તો આપણે ઘર કેવડા બનાવાનું અગિયાર બાય અગિયાર ના બનાવવા બાર બાય બાર ના કે
પંદર બાય પંદર.
પંદર બાય પંદર? તમેરા લગન થઈ ગયેલા છે?
હોવે
વયું એમ
હમ તમારે જ નહી થયો એવું લાગે.
ના મારા બે છોકરા હૈ.
એવું એમ?
હમ તમારે કેટલા શોકરા ના ના છોકરા મારા પોતા ના.
એવું એમ તો છોકરા કીધા એમ?
અચ્છા તો તમને શું સાંભળ્યું?
ના ના મને તો અલગ જ સંભળાય તમે વાત ચાલુ રાખો બીજું
તમારે કેટલા છોકરા હે?
છોકરાની આપણે વાત નથી કરવાની આપણે જે ઘર કામ કરવાનું છે તેની વાત કરો.
જે પ્રમાણે ફેમિલી હોય એ પ્રમાણે હું તમાને આઈડી આલુ કે તમારે આટલા ઘરની જરૂર છે.
એ તો બધું મ કરી દીધું છે મારે જો બે રૂમ બનાવાના છે.
હમ.
હા. એક પ્રોડક્ટ છે ને એક પેન્ડિંગમાં છે સમજે એવું છે મારે. હા.
પેન્ડિંગમાં છે.
હા. એટલે મેં બે રૂમ શેરેક કર્યા છે.
મહેનત ખુબ લાગે.
એ જવાદે ભાઈબંધ
સારું સારું તું આપડે છે ને ઘરની વાત કરતા હતા એટલે તમારે. પંદર બાય પંદર ના બે ઘર બનાવ પછી આગળ વીસ ફૂટની ઓસરી બનાવ.
હા.
પછી આગળ વીસ બીજું વીસ ફૂટ નું વગડા રસી
બરાબર રસી બનાયે હમ
અ ટોયલેટ. ટોયલેટ અને બાથરૂમ બે અલગ અલગ. વેસ્ટ વેસ્ટ સ્ટર્ન ટોયલેટ જોવે કે ઇન્ડિયન
ના વેસ્ટર્ન જ જોવે છે.
અ અચ્છા
વિસ્ટન નહી તેને અમેરિકન કેવાય
ના એવું નહિ હોતું ના વેસ્ટન હોય
એવ તો તમને ખબર હશે તમે કારણ કે દરરોજ બનાવ તમે એટલે
થાય એટલે તમારે હવે તો નક્કી થઈ ગયું થાઇસું કઈ ટાઈસ પથ્થર નાખવાના કે પ્લાસ્ટતર કરવાનું
એ મારે અમેરિકા થી વસ્તુ લાવવાની છે બધી મેં ડાયરેક્ટ પ્રઇવેટ જેટમાં મંગાઈ છે.
તમે અહિયાં થી મંગાવો પણ જે જરૂરી છે મારે પૂછવું પડે કટમ નાખવી છે પથ્થર કે પલાસ્ટર કરવાનું
હા ચાઈના મ્યુઝિક કરવાનું છે મારે. હેલો હા ચાઈના મ્યુઝિક કરવાનું છે. હલો. હલો અવાજ નથી આવતો હમ હલો. હા હવે અવાજ આવે થોડું થોડું
પરોપતિ
અવાજ આવે છે. ચાલ પછી વાત કરો હલો.